હલો જય સીતાારામભાઈ.
જય સીતારામ જય સીતારામ બેન કેમ છો તમે.
મજામાં છીએ તમે કેમ છો.
હમ અમે મજામાંજ ફસ્ટ ક્લાસ આનંદ મંગલ.
બરાબર કેમ છે ઘરે બધા.
ઘરે બધા મજા મજા અહં બધા ઘેરી ખાઈને જસા કરે.
હા હમણાં તો કેરીની સિઝન છે એટલે હમણાં તો એજ હોય નેજ
જી જી હમણાં તો એને બેને એવું લાગે હમણા સ્ટોક છે આપ કરી ત્યારે આપ થોડોણા કો પછ જ ખતમ થઈ જશે કે ત્યારે પછી આપને એને યાદ આવશે કે કા સાચી કેરી ખાવા મળે તો
હા સાચી વાત છે હમણાં તો કેરી એ પેટ ભરીને ખાઈએ છીએ પણ જયારે જશે ને ત્યારે બહુ યાદ આવશે કેરીને એ તો વાત છે તમારી. હેલો તમને મારો અવાજ આવે છે.
હ આવે છે બોલ. બોલો
અરે ત્યાં પવન બહુ લાગે છે ભાઈ
હ હા હા બોલો બોલો આવ્યો આવ્યો આવાજ
હા હા હવે આવે છે
હમ હમ બોલોું બોલોું અને મને આજે તમારા તમારાથી એક ન સવાલ હતો કે તમે એને પરિવારના વિશેને વાત કે શું કહે જરા કઈ કે પરિવારમાં એને શું શું મતલબ પરિવારમાં એના લોકોના બ સંબંધ કેવો કપે કે એના પરવાર પરિવારનામાં રહીએ તો કેવ મજા આવે એના લાભ શું હોય એને બધા કે એને સંયુક્ત પરિવારમાં મજા આવે કે આપણે એકલવાય જેમ કે ઓલપતિ કે પત્ની એના નોખા રહેેતા હોય એનામાં વધારે મજા આવી તમે એના વિશે જણાવટ કરશો કે બેન
હા હા ચોક્કસ કરી તો પરિવાર વિશે તો આપડે કહીએ એટલું ઓછું છે કેમ કે પરિવાર તો આપડે કહીયએ ને કે આપણું મૂડ એમ જો પરિવાર છે તો આપડે છીએ એવું છે એમ તો હવે જોઈન્ટ એન્ડ આપે જે કેવાય ને અલગ રતા હોય લોકોને તો આપણે જોઈન્ટ ફેમિલી ને વાત કરીએ તો એમાં કેવું હોય છે કે જોઈન્ટ ફેમિલીમાં ત જુઓ પતિ પત્ની અને દાદા દાદી હોય બરાબર અને કાકી કાકા હોય તો એ રીતે પૂરું જોઈન્ટ ફેમિલી હોય છે તો એનું જોઈન્ટ ફેમિલી ન મેન જે છે ને એનું કારણ શું છે કે મેન તો એ છોકરાઓ માટે બહુ સારું છે જોઈન્ટ ફેમિલી કારણ કે જેમ જેમ છોકરાઓનો વિકાસ થાય બરાબર છોકરું સમજણું થાય ત્યારે જો એ જોઈન્ટ ફેમિલીમાં એનો ઉછેર થયો હોય ને તો એ છોકરું એકદમ પાકું અને આગળ જતા એ ફ્યુચરમાં બહુ હોશિયાર બને અને એના સંકા કારો બી એવા સારા આવે કે અગર જોઈન્ટ ફેમિલીમાં પેલેથી રેતું હોય તો કેમકે જો જોઈન્ટ ફેમિલીમાં તો પૂરા આપડે ઘરના બધા જ લોકો હોઈએ તો બધા પાસે ઈજાય કરે બધા પાસે અલગ અલગ વસ્તુ જાણે શીખે તો એનામાં એવા સંસ્કાર આવે અને પડા ધરના વડીલો કેવાય મોભી બરાબર છે આપડા દાદા દાદી હોય તો એ લોકો પાસે થી બેસે થોડી વાર એની પાસે વાતો કરે તો દાદા દાદી એ લોકો ના જમાના ની થોડી વાતો કરે એને તો આમ બાળક છે ને એકદમ પહેલેથી એનું ઘડતર એ રીતે થાય કે મોટું થઈને ક્યાંય એને મુશ્કેલી ના આવે અને બાયચાન્સ અગર એને કોઈ મુશ્કેલી આવે તો એ ડટકે સામનો બી કરી શકે એનું બરાબર ને
હા બરાબર છે બરાબર છે
હા કેમકે એના ફેમિલી માંથી જેને એવા સંસ્કાર મળ્યા હોય ને કે છોકરું ક્યાંય પાછળ ન પડે અને હવે આપણે વાત કરીએ કે જે એકલા રેતા હોય ઇન ધ સેન્સ કે મમ્મી પપ્પા અને એનું છોકરું રેતું હોય બરાબર તો એ લોકો પ એમાં કેવા સંસ્કાર હોય કે છોકરું એકલવાયુ થઈ જાય એમ અને પછી બાયચાન્સ એને ક્યાંય જવું કરવું હોય તો એ છોકરું જાય નહી યા તો કોઈ પાસે રે પણ નહી કેમકે એને મમ્મી પપ્પા સિવાય બીજી કોઈને ખબર જ ના હોય ને કે આ આપણા શું છે દાદા દાદી નું મહત્વ શું છે કે અ આપણે કાકા કાકીનું મહત્વ શું છે એને કઈ ખબર જ ના હોય કે એને એજ હોય કે આ કોણ છે આ લોકો કેમ કે પેલેથી જે મમ્મી પ પપ્પા પાસે જ રહેલું હોત તો એ ક્યાંય જઈ પણ ન ગેનમાં સંસ્કાર બી એવા હોય અને એ છોકરું કેવાય ને એકદમ આમ કલવાયુ જીવન હોય. અને જયારે સ્કૂલમાં જાય ત્યારે બી ફ્રેન્ડસ જોડે એમ ઓછું સેટ થઈ શકે એમ કેમ કે શું કે પેલે એકલું રહેલું હોય એટલે એનામાં સંસ્કારો પણ એવા જ હોય ને?
હમ હમ સાચી વાત છે, બેન
હા આ રીતે છે. પરિવાર તો કેવાય ને કે પરિવાર તો ખુબ જરૂરી છે, અને જોઈન્ટ ફેમિલીમાં રહેેવું તો એકદમ કેવાયને સો ટકાની વાત છે, કે જોઈન્ટ ફેમિલીમાં તો રેવું જ જોઈએ એમ તો તમારું શું મન તવે છે. આના વિશે
જો મારુ મનતો મારુ મનતો એ છે, કે એને પરિવારને એમ પ્રેમની લાગણીઓ કેહેવાય અને પછી બીજું કઈ તો પરિવાર ના એને પ્રેમનો દોરો કહીએ કી કે એને જેથી આપણે એને પરિવારના બાંધન આગ બંધાઈએ ને તો આપણે જેટલું પણ બીને ઊંચું અને આકાશમાં ઉડીએ તો એ પરિવારથીને આપણે જોડાયેલા હોય ને તો આપણે એને કટવાનો કાટવાનો કે એને આપણે કઈને ને કે એને કય એનો કઈ ડર ના હોય અગર જો પરિવાર ભેગો હોય તો અને પરિવાર માં જો હ માતા પિતાની આપણે એ એટલી જવાબદારી છે, મમ્મીને ઘરનું બધું કામ કરે જો અને પપ્પા ને એને બારે એને કમાવવા જાયતી જેથી એને આપ પરિવારનું પાલન પોષણ એકદમ સારી રીતે તો શું તો પછી આગળ જો પરિવારને ભે હોય તો એને એ એટલો વાંધો નય કે એના સંસ્કારમાં એને કઈ કમી ના પડે કેમ કે શું આજકાલ ના તમને ખબર છે, કે એને છોકરો કે છોકરી એને ઈજ શીખરો જેને મોટા મોટા એને એ મોટાના હામે જોઈ ને એ જ ને એજ શીખનાર હોય છોકરો કે છોકરી જે હોય. પણ જો અગર મમી પપ્પા એને એને કામમાં બીઝી હોયને દાદા દાદી ભેગા હોય તો દાદા દાદી ભે બેસીને એ સારી વા વાર્તાઓ કરે કે પછી એને કા કાઈ પણ બી મંત્ર બોલે શ્લોકનું પઠન કરે જેથી કરીને એનામાં એને ખબર પડે ને કે એના એના આપાણ ભગવાને કીદેલા મન ત્ર છે, તો એને એને કાઈ પણ બીને એને મ આગળ જે ને મંત્ર કેને એને તે પણ એને કોઈ પણ પૂછે. -' કેના શું છે? એના મંત્ર. તુ બોલને. તો એ એકદમ નિડર થઈને એને બિંદાસ એમના તરીકે બોલી અક કે નહી અને પ્લસ અને મમ્મી પપ્પા એને એઈને બીઝી હોય એના કામ તો દાદા દાદી એમના એને ભેગાને એને બારે કંઈક ફરવા લઇ જાય. મતલબ બારે એને ક્યાં રમાડ લઇ જાય ને એ પણ એના શનિ શનિ રવિવારના રજા છુ્ટી ના દિવસે તો શું આ જોઈન્ટ ફેમિલી ન આ મહત્વ છે એને કે શું છોકરો કે છોકરીને પરર પરિવારના વેચે જ રહીને એનું સંસ્કાર ન ઘડતર થાય. જીવનનો એના બારેમાં જીવનની પરીક્ષામાં એના સારી રીતે તેના પાસ થઈ શકે. અને જો માતા પિતા તમે એકલવાયુ આગળ કહેશો તો માતા પિતા એને એને સારા સંસ્કાર આપશે પણ હમણાંનો ટાઈમ જ એવો એના કે બેન કે એના માતા પિતાને નોકરીને કરતા હોય તો એ સવારે જલ્દી નીકળી જાય પછી બાળકની કોના સાથે વાત કરે ને કોના સાથે એને પછીને મસ્તી માં અ મજા કરે કેમ કે પછી શું મમ્મી પપ્પા કામે નીકળી જાય છે પછ બાળક પાછને શું કરેું એ મમ્મી પપ્પા ત થોડી ખબર કે ન એ બાળક ઉપરને સારા સંસ્કારો પડેલા કે ખરાબ અસર પડે રહી કે. કેમકે જો અગર પછી જો હા જો બાળક એને ખરા મને એ ઉધેરા વાડે ચડી ગયો હોય તો પછી એને શિક્ષા એનેને આપવાનું કામ એને માતા. હું કપે અગર જો એને એના માતા પિતાને ભેગો અને એના એ દીકરો અને દીકરીને એમ રેતા હોય તો પછી એને એ અમને ખબર છે કે ઊંધે રવાડે ચડના રહે બાળકો જેથી કરીને આગળ જે હા આ આગ આગળ જઈને એમ આગળ જઈને ઈ લોકોનું ભવિષ્ય એને કઈ અંધારામાં આવી જઈ એવું મારું મંતવ્ય છે.
હા એ તો છે જ. અને આજે આપણેે વાત કરી ને તો મતલબ હવે પતિ પત્ની અને એમનું છોકરું જ હોય તો એ લોકો શું કરે છે કે મતલબ જુઓ પતિ સાંજે ઘરેથી આવે અને એની મમ્મી બી જોબ કરે બરાબર તો સાંજે બી ઘરે આવે અને રસોઈ પાણી. કરે તો કેવું છે કે છોકરાને મોબાઈલ આપ દે એટલે છોકરું હેરાન ના કરે અને એમના જે પપ્પા છે એમના પતિ એ તો આવીને જોબ થી આ્યા હોય એટલે થાકેલા. હોય એને કંટાળી ગયા હોય એટલે એ પણ ફોન લઈને બેસી જાય અને છોકરું બી હેરાન ન કરે એટલે એના માટે બી એમને ફોન આપી દે તો ઈ સંસ્કારો મા બાપ જ બગાડ ાે છે કે છોકરાને ફોન આપ ટેવ એને જ પાડી છે છોકરું નથી કે તું મને આપો એમ કેમ કે છોકરું તો નાનું હોય ત્યારે અભણ હોય એને કઈ જ ખબર ના હોય જેટલું આપડે કરીએ ને એટલું જ એ કરીએ જોઈ ને. તો જેટલું આપડે સારા સંસ્કારો આપ. ું ને એટલું જ છોકરું એ જીવન માં ઉતારશે. એટલે એ વસ્તુ તો બઉુ ખોટી છે. કે એને ફોન ની આદત આપ. પણ શીખડીએ છીએ. તો મેન તો આમાં ગલતી મા બાપ. છે તો એ લોકો. સુધાર ત્યારે છ. છોકરું આગળ જઈને એક હોશિયાર એને કેવાય ને કે એવી રીતે ઘડતર થશે એનું એમ. તો અમુક અમુક જે આદતો છે ને એ. એ આપણને પણ સુધારવી ખુબ જરૂરી છે.
ના ના એક.
સારું તો ચલો તમારી જોડે વાત કરીને બહુ જ મજા આવી આ પરિવાર વિશે તો આપડે ફરીથી પણ જલ્દી મળીશું એવી આશા સાથે ચલો ખુબ ખુબ આભાર તમારો
હમ હમ તમારો પણ ખૂબ ખૂબ આભાર અને તમારો દિવસ એકદમ મંગલમય રહે એવી પ્રાર્થના ભગવાન પાસે
હા સેમ તમારું પણ ઘરે બધા મજામાં ને
હો મજામાં મજામાં અઈ મજામાં તમારે તો મજામાં
હા હા એકદમ મજામાં સારું ચલો તો આપડે પાછા ક્યારેક મળીશું જલ્દી ઓકે
ભલે ભલે ભલે
બાય આવજો
બાય